અવાજ આવે છે? હા અવાજ આવે છે. ઓમ્પેટ આવે છે.
કેમ શું કરતા તા તમે.
વિચારતા હમ્મ.
બા શા બસ આ બેઠો તો અને વિચારતો હતો કે ઓનલાઈન શોપિંગ માટેનું આપડે જોઈએ શું છે ઓનલાઈનમાં ફાયદો વધારે છે કે ઓફલાઈનમાં.
એમ તો બંનેમાં સારું છે બંનેના ફાયદા અલગ અલગ છે.
એટલે જ ને હું કન્ફ્યુઝનમાં હતો કે દુવિધામાં હતો કે શું કરું મારે ઓનલાઈન વસ્તુ મંગાવવી જોઈએ કે પછી ઓફલાઈન જઈને વસ્તુ મંગાવી જોઈએ.
હા પણ આજે તો બધા મોટા ભાગના લોકો હો ને ઓનલાઈન જ શોપિંગ કરવાનું પસંદ કરતા હોય. કારમ કે ઘરે બેઠા બેઠા બધી વસ્તુઓ જોવા પણ મળે, માછા ઓપ્શન પણ વધારે હોય છે. બધે કોઈ પણ વસ્તુ હોય ઘર કપડા છે કપડા નો ઓપ્શન કેટલો બધો હોય ઘરે બેઠા બેઠા. અને દર મછના ઉનાળા ગરમીમાં ક્યાં લોકો બહાર જાય બધા એમ જ વિચારે ઘરે બેઠા બેઠા વાસ્તુ આવી જશે. એટલે ઓનલાઈનમાં બહ મો મોટા ભાગના એ ચાલ. તમારે શું કેવું છે?
હા તો એ તો તમે કીધું એ વાત બરોબર પણ આપ જે જઈને જેવી રીતે આપણે ચેક કરી જ કે એવી
હા એ વાત પણ સાચી છે. એનામ એવું પણ હોય કે અહીયા આપણે વસ્તુ જેમ જોઈએ એની મેજી પણ આવે. અને ઉમાં આપણેે હાથો મકડીને ચેક કરી શકીએધ
એટલે જ ને અને પાછું કે આ જો ઓનલાઈન આપણેે કોઈ પણ વસ્તુ મંગાવીએ ધારો કે ફ્લિપકાર્ટ કે એમેઝોન તો એ બધી વિદેશી કંપનીઓ જે જેથી એમને ફાયદો થાય. અને ઓમ ઓફલાઈન જો આપડે લઈએ તો એ વસ્તુ તુ આપણા જ દેશમાં આપડો પૈસો આપડા દેશમાં જ રહે. જેનાથી આપણા દેશની આર્થિક વ્યવસ્થામાં પણ સુધારો થાય.
હા એમ વાત પણ તમારી સાચી છે. પૈસ આપડ પૈસ આપડો અહી ફરતો રે, તો આપડે જ ફાયદો હોય.
નાહી તોર નાનું જે બાર ઓનલાઈન શોપમાં વાપરી
હા તો
હા એટલે જ જો આપડે ઓનલાઈન વાપરતા હોઈએ તો પછી જે ભાવ વધવાનું એ બધું વધારે થતું જાય છે. અને જે દુકાન ધંધા વાળા હોય છે. તે બિચારા પણ એમના ધંધાઓ એમને બંધ કરવા પડે છે. નુકસાન ખાવું પડે છે. એમને વધારે પડ તો આ ઓનલાઈન ના કારણે. કારણ કે ઓનલાઈનમાં કોલેટીમાં થોડક ઓછી કોલેટી આવે અને એના ભાવ વધારો, એના કારણે લોકો ઓનલાઈન એવી વસ્તુ મંગાવે છે. પરંતુ લોકો સમજતા નથી કે આનાથી એમને એમને જ નુકસાન છે. જેથી બધી જો જેટલું નાણું ઓનલાઈન શોપિંગમાં બહાર જશે દેશની. એટલે જ દેશમાં મોંઘવારી વધતી જશે.
એ તો વાત સાચી જ ને એમ પાછા એમ વિચારતા નથી કેને ઓનલાઈન શોપિંગ કરી દે હા આપડે આપડી વસ્તુ આપ આપડે જ વેચવામાં બેઠાએ. અને વસ્તુ બીજા ઓનલાઈન મંગાવી દે છે. તો આપડું શું આપડે મંગાવી. આપડા ત આપડા જેમ હોય જ નહી આવે ને બધા ઓનલાઈન કરી દેશે. આપડે નવરાજ બેઠા બધા બધા પોતનું નહી વિચારવાનું હોય. કે ભાઈ બધાએ ઓફલાઈન જ કરો
હા એ તો છે. બધા ઓફલાઈન માંજ ખરીદી કરવાનું રાખવું જોઈએ. ઓનલાઈન બને એટલે ટાળવું જોઈએ. જો પરંતુ કેટલીક વસ્તુ એવી હોય છે. જે ઓફલાઈનમાં નથી મળતી. પરંતુ ઓનલાઈન મળી જાય છે. હવે એક એક હમણાં બે દિવસ પહેલાની જ વાત છે મારે ભાઈધંન છે, તે એને મારા મિત્રને એના ફોનમાં ટફન ના ખાવો તો તે ટફન પણ એન રેડમી મી નોટ નાઈન છે. બરોબર અને હવે એનો ફોન પાંચ વર્ષ જુનો છે. તો હવે એક દુકાનો વાળા જોડ ટફન હતો જ નહી એ ન એ ફોન નો તો પછી એના મા તે એને શું કર્યું તો ઓનલાઈન ટફન મંગાવો અને પછી દુકાન વાળા જોડે જઈને એ ટફનખ નખવડાય્યો એટલે આવું કરવું પડે છે કેટલીક વસ્તુઓ ઓ ઓનલાઈન જ એવી વસ્તુઓ મળતી બંધ થઇ જાય છે.
હા તો એવું થાય જ છે ને એમાં શું થાય અમુક જેમ કંપનીઓ છે ને મોબાઈલમાં પણ એવું કરે છે, ખાલી એ ઓનલાઈન જ વેચાતા હોય અને એ એને ઓફલાઈન માંગીયે ને આપડે બજારમાં જ મળતા જ નથી કારણ કે. ખાલી એનો આજે બધી કંપની તમે નધી ને પેલા એને એમેઝોન, ફ્લિપકાર્ટ એમ જ ખાલી મળે અને એરામ. મોબાઈલ અહિયાયા તો મળતા જ નથી. એટલે એવું બધું કરતા જ હોય છે એ દરેક વસ્તુમાં એવું જ થાય છે. એ ઓનલાઈન ની અલગ વસ્તુ હોય. ક્વોલિટી પણ અલગ હોય.
હા એ તો છે મને પોતાને ખબર જ છે, અમે જયારે મારે મોબાઈલ લેવો હતો ત્યારે હું ઓનલાઈન મોબ મોબાઈલ જોઈને ગયો. તો એમને એમ કીધું કે દુકાન વાળા કે આ ઓનલાઈન તમે જે મોબાઈલ જોઈને આવ્યા છો એ મોબાઈલ ખા ખાલી ઓનલાન એ સિરીઝ જે ઓફલાઈન માર્કેટમાં તમને ક્યાં જોવા નહી મળે અને અમે ઘણી જગ્યાએ પૂછા પણ કરી, પણ ક્યાંય અમને એપ સિરીઝ ના મોબાઈલ જોવા ના મળ્યા. ગામમાં એના પછી એટલે એવું થાય જ. પછી જે ખાલી ઓનલાઈન જ મળતી હોય છે, ઓફલાઈન માર્કેટમાં જોવા જ નથી મળતી.
અને એમાં ફાયદો શું થાય છે ઓનલાઈન કે એમાં વસ્તુ ડિસ્કાઉન્ટ સારું મળે છે, છ ટકા, દસ ટકા અને અમુક વાર આવી રીતે તહેવારો હોય ધારો કે ઉતરાયણ હોય કે, દિવાળી હોય કે, હોળી હોય. એના વધારે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે એટલે એના કારણે. આરોગ્ય અગિયાર હજારની વસ્તુઓ. સાત નવ હજાર કે દસ હજાર મળતી હોય છે, તો બધાને એમ વિચાર આવે કે ભઈ વસ્તુ તો એ છે તો આમાંથી એને ઓફલાઈન શું ખરીદું આમાંથી એને ઓનલાઈન જ ના ખરીદું. વિચારી એમ બધાને મગજમાં આવતો જ હોય. ગલા. એમ. ઓડક નું પછી બોલી જાય છે ક મસ્ત. તું એજ હોય છે અ ઓફલાઈનમાં એ જ હોય, પછી ઓનલાઈન માં એ જ હોય એટલે એ બધા મગજમાં હોય છે.
હા એ તો હોય જ છે, હવે મેં હમણાં બે દિવસ પહેલા જોયું તું તો એક નવો મોબાઈલ લોન્ચ થયો થ રિયલમી પી ફોર આર બરોબર તો એની પ્રાઇસ દુકાનમાં પૂછી ને મેં તો એ એમાં દસો છપ્પન જીબી સ્ટોરેજ હોય તો એવો મોબાઈલ એમને કીધો કે પચીસ હજાર નો આવશે બરોબર, અને એનાથી એક રૂપિયો પણ ઓછો નહી થાય અને મેં ઓનલાઈન જોયું ને તો એની પ્રાઇસ બાવીસ હજાર હતી અને એટલું જ નહી પાછું જો હું ઓનલાઈન પેમેન્ટ કરું ને. પેટીએમ કે એવી રીતે ઉપયોગ કરીને તો ઓફર અપ્લાય કરો ને તો બીજા બે હજાર ઓછા થાય એટલે મને છેલ્લે મોબાઈલ ડિસ્કાઉન્ટ કાપતા વીસ હજારમાં મળતો હતો તો પાંચ હજાર નું સીધો ફાયદો થતો હતો, તો પછી ઓનલાઈન જ ખરીદી કરવા જઉં ને દુકાનમાં ખો તો શું કરવા જઉં.
હા એટલે આવી રીતે જે લાલચ આપે છે, ને આમ બધા ઓનલાઈન વાળા એટલે બધા એ બ જતા રે એ નથી વિચારતા કે ભાઈ. પૈસા નું શું મહત્વ હ આપ. આપ પૈસા અહીયાં ફરતા હશે તો આપડે જ કામ હશે. આ વખતે બધા ભલી જાય છે, અને એ જેટલી વસ્તુ હોય કે આપડે જે નાની નાની વસ્તુ હોય જે એસી કંપની વાળા હો ને એ બધા મનાવે, આપડેને અહિયાં ઓફલાઈન વાળા નથી મનાવતા મતલબ. બજારમાં આપડે મળતી જ નથી. એ બધી વસ્તુ આપડે ઓનલાઈન. ખરીદીએ એટલે આપડે એમ વિચાર આવે આ બધી વસ્તુ સારી જ છે, એટલે પછી આ જે મજા મળે છે એ આપડે ખરીદતા નથી અને જે આ એમ વધી એને ઓનલાઈન જ ખરીદી લઈએ, મગજમાં આવું પણ આવે જ ને બધાને.
હા એ તો છે બધાને મૂળ એક જ વસ્તુ બધા નોટિસ કરતા હોય સૌથી વધારે કે પ્રાઈસ કોની ઓછી છે, જેની પ્રાઇસ ઓછી હોય લોકો ત્યાં લેવાનું પસંદ વધારે કરે છે પછી ભલે ને એમને ક્વોલિટી મળે કે ના મળે કે એ બધું લોકો જોતા જ નથી.
અને ખાસ કરીને શું કે જે પેલી ચાાઈનીઝ આઈટમો આવે છે કે આપે દિવાળી પણ હઇટ્રોજન નગાડી સીરીજ કેવાય છેને એ તો પછી એને ઓનલાઈન જ મળતી હોય ઓફલાઈન તો મળતી જ નતી મળતી હોતી એટલી વેરાયટી નથી હોતી મધાને હવે શું હોય શો ખ થઈ ગયેલા છે શોખ થયા હોય એટલે બધા શું મળતી જ ના હોય ઓફલાઈન બધા પછી શું કરે ઓનલાઈન જ મંગાવેને
હા એ તો છે પછી બધા ઓનલાઈન જ મંગાવે પછી ઓનલાઈન વાળા જે હોય એ રિફંડનું અને રિપ્લેસમેન્ટની પણ પોલિસી આપે છે એના કારણે લોકોને ઘરે મંગાવયા પછી પણ ના ગમે તો પછી એ પાછળ લઈ જાય અને આપડું પેમેન્ટ આપણને પાછું પણ મળી શકે છે અને જો કોઈ આઈટમ ડિફેક્ટિવ આવી હોય તો એ આઈટમો ચેન્જ પણ કરી આપે છે આપણને
હા અને પેલા શું વિચારતા બધા કે ના હવે પરિવાર મા ભેગું નશું બજારમાં અને ફરસું ખાશું પીસું અને શોપિંગ કરીને આવશુ અને અત્યારે બધાને વિચારો હજ ની બધા પોતાની શોપિંગ જાતે કરી રહ્યા એટલે હા જેમ બધું ઓનલાઈન હ ધાર થઈ ગયો પેલા બધું એવું નતું હરિવાર સાથે મેઘા જ હતા. અમારું આના પસું નેવું છે.
હા એ તો છે હું પોતે જ હવે કેટલા ટાઈમ થી મોલમાં કે ડીમાર્ટમાં કેવી રીતે ખરીદી કરવા નથી ગ્યો ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ ખપે તો અમે ડાયરેક્ટ ઓનલાઈન ચેક કરી લઈએ અને જો અમને લાગે કે ઓનલાઈન ભાવ આના ઓ છા છે ઓફઈન કરતા તો અમે સીધું ઓર્ડર જ કરી
હા એજ આકલી બાજ બા બધા એજ કરે છે તમે તમે હો કે હુ હોવ બધા આવી ગયામાં એટલે આ બધું તો વેચાર કરવાની જરૂર છે. કે આપડે ઓનલાઈન તો ઓફલાઈન મહત્વ વધારે આપીએ માર્કેટમાં ફરવાની જે મજા છે એને ઓનલાઈન નથી મળતી
કે પેલા આપડે આખો પરિવાર સા સાાંજે જઈએ તો ચાલતા મોલ માં ફરીએ પછી સાંજે મોલ માંથી બહાર નીકળી એટલે આઈસક્રીમ પાર્ટીને એવી રીતે પાર્ટી કરીને નાસ્તો કરીને પછી ઘરે આવતા
પછી ધરે આ તા ને હવે બધું બંધ થઈ ગયું.
કારણ કે બધા ઓનલાઈન શોપિંગ ચાલુ કરી દીધું જયારે કોઈ પણ કાક વસ્તુ જો તો તરત ઓનલાઈન મંગાવી લે એના કારણે
હા એજ છે ને વાત સાચી છે એવી વિચારવાની જરૂર છે.
આપડે સારું ચલો
ઓકે મળીએ
ઓકે મળીએે બાય
બાય